કેમ છો બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં આજે વિચાર્યું કે તમારી પાસે એક રસપ્રદ વિષય પર વાત કરું
અચ્છા કયા ટોપિક પર હા
હા અ ત્યારે તો હું અ ગુજરાત માજે મુસાફ ફરી આપણેે છે કરવાના જે સ્થળો એમાં વિચારું છું કે સામાન્ય રીતે જે પ્રવાસીઓ બહુ ઓછા જાય છે એમાં
અચ્છા હા બોલો ને
હા એટલે મે કે આપણે જો સામાન્ય રીતે ગીર કચ્છ એ બધામાં વિશે તો આપણે વાત કરીયું જ છે સાંભળ્યું જ છે પણ એવા ગામો વિશે તમે કદી સાંભળ્યું છે કે જે બહુ ઓછા લોકો જાણતા હોય
અ ના મને તેના વિશે નથી ખબર તમે મને જણાવશો
વ ચે ને અમુક ગામો એવા છે જે એની સાચી સ્થાન સ્થાનિક અને સંસ્કૃતિ જોવા માટે જ બિલકુલ લોકપ્રિય છે
હા સાચી વાત છે એ તો તમારી
હ જેમ કે છે ને કચ્છના કેટલાક નાના ગામો છે જેમ કે હોડકા અને ધોરડો પહેલા બહુ ઓછા જાણીતા હતા ત્યાંની કલા હસ્તકલા અને જીવનશૈલી પણ બહુ અનોખી છે તમે સાંભળ્યું છે હલો
આ અમારી પહેલા તો એ બધા ગામ બહુ ઓછા જાણીતા અને લોકપ્રિય હતો
હા અને મેં તો સાંભળ્યું છે કે ત્યાંના લોકો પોતાની પરંપરાગત જે કળા છે એના દ્વારા આખી દુનિયામાં ઓળખ મેળવે છે
હા બિલકુલ શહેરોમાં અને લોકપ્રિય સ્થળોમાં ઘણી આધુનિકતા જોવા મળી રહી છે ને
હા અને જોવા જઈએ તો ફરવાની તો મને બધે મજા આવે પણ વધારે ગામડામાં ફરવાની બહુ મજા આવે
હા કેમ કે મોટા શહેરોમાં લોકો પાસે સમય જ નથી હોતો ગામડામાં હજુ પણ માણસાઈ જોવા મળે છે
સાચું કયું ઘણી વાર તો છે ને મુસાફરીનું સૌથી મોટું આકર્ષણ સ્થળ નહી પણ જ્યાં ત્યાંના લોકો હોય ને એ છે
હા ઉદાહરણ તરીકે મને લાગે છે કે એની જીવન કંઈક અલગ જ હોય છે
હા ઉદાહરણ તરીકે બિલકુલ સાચી વાત ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો કેટલાક ગામોમાં લોકો ખુબ મર્યાદિત સાધનો સાથે પણ ખુશ રહે છે જયારે શહેરમાં જોવા જઈએ તો ઘણા લોકો મતલબો પૈસા હોવા છતાં પણ દુઃખી હોય છે
વાત આ વાત આજના લોકો ના ખાસ ખાસ મહત્વની લાગે છે આપણે ઘણી સુવિધા હોવા છતાં અસંતુષ અનુભવતા નથી
બરાબર મુસાફરી તો આપણને તુલના કરવાની અને શીખવાની પણ તક આપે છે ને અને ગુજરાતમાં જે દરિયાકાંઠા છે એના ગામો વિશે તમે શું કહેશો? ગુજરાતના દરિયાકાંઠા વિશે? હલો મને તમારો અવાજ નથી આવી રહ્યો.
હા બોલો ને મને સંભળાઈ રહ્યું છે તમારો અવાજ.
હા ગુજરાતના દરિયાકાંઠાના ગામો વિશે શું કેશો?
અમ દ દરિયાકાંઠે પણ ઘણા ગામો જોવા મળે છે આમ પ્રવાસીઓ બહુ ઓછા પહોંચી જાય છે પણ માછીમારોનું જીવન ત્યાં ખૂબ રસપ્રદ જોવા મળે છે.
બિલકુલ સાચું કારણ કે તેઓ દરરોજ સમુદ્ર સાથે સંઘર્ષ કરતા હોય છે પાછી તેમની જીવનશૈલી વિશે જાણવું ખરેખર રસપ્રદ હશે ને? કેટલાક ગામોમાં તો હજી પણ આપણેે જૂની લોકલ